હલો.
હલો.
હા અવાજ આવે છે?
હા હા આવે છે, તમારો અવાજ કેમ છો મજામાં?
હા મજામાં, તમે કેમ છો?
બસ મજામાં.
હા તો
કેમાંજ યાદ કરીએ?
એટલે હું અને મારા રૂમમેટ આજે પરીક્ષા ની તૈયારી કરતા હતા, તો અમે એ જ વાજતા વાજતા એ વાત છે, કે પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ જરૂરી છે, કે નહીં કારણ કે પરીક્ષા તો એ વિદ્યાર્થી ના જ્ઞાન સમાજ અને કૌશલ્યોનું મૂલ્યાંકન કરવાની મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે. પરંતુ બદલાતા સમય અને નવી શિક્ષણ પદ્ધતિને ધ્યાનમાં રાખીએ તો પ્રશ્ન એ થાય છે, કે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ જરૂરી છે, કે નહીં? તો મારા ખ્યાલથી તો બદલાવ જરૂરી છે. કારણ કે હાલની પરીક્ષા પદ્ધતિમાં કેવું કે યાદશક્તિને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એ કાર કે વિદ્યાર્થીઓ હવે આગલા દિવસે વાંચી અને પોતાને કેટલું યાદ રહે જે બસ લખીને આવે છે, પરંતુ એમણે જે વાંચ્યું છે. એ સમજતા નથી એ લોકો તો, મારા ખ્યાલથી તો તમને કેલા એટલું સમજમાં આવે છે. એ વધારે મહત્ત્વ છે, કે તમને કેટલું યાદ રહે છે. એનાથી
હા અને શિક્ષણનો હેતુ પણ આમ માત્ર ગુણ મેળવવાનો નથી હોતો પણ જ્ઞાન વિચાર શક્તિ સર્જનાત્મકતા અને સારા વ્યક્તિત્વ નો વિકાસ કરવાનો હોય છે.
હા સાચી વાત છે. અને આજકાલ તો વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો માનસિક, દબાણ અને તણાવ પણ ઘણું વધી જાય છે.
હા એ તો સાચી વાત છે.
પ્રાયોગિક જ્ઞાન, સર્જનાત્મકતા અને સમસ્યા યેયું કે મની ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન નથી થતું.
હા એ તો સાચી વાત છે.
કારણ કે માત્ર એક જ પરીક્ષાથી આખા વર્ષના અભ્યાસનું મૂલ્યાંકન કરવું એ યોગ્ય નથી ને કણ કે ઘણા બધા એમાં એવા પરિબળો પણ આવતા હોય છે કે કોઈકવાર ઘણા બધા વિદ્યાર્થી પરીક્ષાના તણાવના કારણે માનસિક દબ દબાડના કારણે થોડા મૂજાઈ જતા હોય છે કોઈ સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે તો એના કારણે એ લોકો એ પરીક્ષામાં વધુ સારું એવું પોતાનું યોગદાન આપી શકતા નથી અને એના કારણે એમનું પરિણામ સારું નથી આવતું તો એટલા માટે કોઈ એક જ પરીક્ષાથી માત્ર આખા વર્ષનું મૂલ્યાંકન કરવું મારા હિસાબે તે યોગ્ય નથી
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આજની પરીક્ષા પદ્ધતિ માં પણ વિદ્યાર્થીઓને ઘણી વાર માત્ર માહિતી યાદ રાખવા પર જ ભાર મૂક મુકવામાં આવતો હોય છે પરિણામે તેઓ વિષયને ઊંડાણ પૂર્વક સમજવા કરતા જે ગુણ મેળવવા છે ને એના માટે જ અભ્યાસ કરતા હોય છે
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને કે ઓકે મેં કીધું એમ એક જ પરીક્ષાથી મૂલ્યાંકન કરવા કરતાં પ્રોજેક્ટ આખા વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને એ બધાને લઈને સતત મૂલ્યાંકનને વધુ મહત્ત્વ આપવું જોઈએ
હા એ તો સાચી વાત છે.
હા.
અને પરીક્ષા ના દિવસોમાં પણ વિદ્યાર્થીઓ ઉપર ઘરો ભારે માનસિક દબાણ હોતું હોય છે. સારા ગુણ લાવવાની ચિંતા માતા પિતા ની અપેક્ષાઓ છે. સ્પર્ધા અને ભવિષ્યની ચિંતા છે. તેમને તણાવમાં મૂકી દે છે.
સાચી વાત છે અને બદલાવ અમુક રીતે આમ મને મેં કીધું કે બદલાવ જરૂરી છે. પણ એમ જોવા જઈએ તો બદલાવ કરવાથી અમુક વસ્તુઓમાં ફેરફાર આવે છે જેમ કે પછી વિદ્યાર્થીઓમાં શિસ્ત અને જવાબદારીની ભાવના ઓછી થઈ જાય છે કારણ કે જો પરીક્ષા હશે. અને ખબર છે કે તો એ લોકો વાંચવાનું શરૂ રાખશે એમનામાં શિસ્તતાનું શિસ્તતા હશે પણ જો પરીક્ષા ના હોય તો શિસ્તા પછી એમનામાં જળવાતી નથી.
હા એ તો સાચી વાત છે અને આજના સમયમાં ખાલી માત્ર લેખિત પરીક્ષા જ આપણા માટે પૂરતી નથી હોતી વિદ્યાર્ વિદ્યાર્થી ઓ ની આમ સર્જનાત્મકતા પ્રયોગ કરવાની જે ક્ષમતા છે. એ બોલવાની જે ક્ષમતા છે કૌશલ્ય છે. એ એમનું ટીમવર્ક એમનું જે પ્રોબ્લમ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનું કલા છે એ એ પણ આમ બધું એનું પણ મૂલ્યાંકન કરવું આમ જરૂરી છે.
હા સાચી વાત છે ને પણ એની એક સારી બાબત પરીક્ષાની એ છે કે તમામ વિદ્યાર્થીઓ માટે સમામ સમાન મૂલ્યાંકન શક્ય બને છે.
હા એ તો વાત સાચી છે.
અને ઉચ્ચ અભ્યાસ માટે અને નોકરી માટે પણ વિદ્યાર્થીઓની પસંદગી સરળ બને છે.
હા.
અને પછી જે ગુણાંક છે એના આધારે પ્રગતિની સરખામણી કરવી. પણ સરળ બને છે.
હા એ તો સાચી વાત છે, અને ટેકનોલોજી ના આ યુગમાં શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હ વિદ્યાર્થીઓને આ માહિતી યાદ રાખવા કરતા તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો ને તે શીખવું પણ આમ જરૂરી છે. એટલે પરીક્ષામાં એવા પ્રશ્નો હોવા જોઈએ. જે વિદ્યાર્થીઓની સમજણ વિચાર શક્તિ અને સર્જનાત્મકતાને કસોટી કર્યા.
સાચી વાત છે, અને જો તમે હવે તો ઘણા બધા કોલેજો માં પ્રેઝન્ટેશન, અને પ્રોજેક્ટસ પણ હોય છે જેનાથી બાળક જો કોઈ લોકો સામે બોલી નથી શકતું હોતું. પોતાનું જ્ઞાન ઘણી વાર એવું હોય છે કે એને આવડતું હોય છે પણ એ બધા હ નથી પ્રેઝન્ટ કરી શક્યું તો પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટથી વસ્તુ સરળતાથી એના એ જેના દસ પ છેે. એનાથી ઉપર આવી શકે છે તો એ ઘણી સારી બાબત છે અને એનાથી પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન થી સતત મૂલ્યાંકન પણ થાય છે બાળકને વર્ષ દરમિયાન.
હા એ તો તમે સાચું કીધું, એટલે પરીક્ષામાં કેવું કે, એની જો- - પદ્ધતિ આમ બદલાય કે એના આખા જે કૌશલ્ય છે એનું મૂલ્યાંકન કરવામાં આવે. તો એ સારું રે અને એ એના ફ્યુચર ને પણ આમ સારું બનાવે સ ફળ બનાવે.
સાચી વાત છે તો તમારી, એને આજકાલ તો સમજ શક્તિ અને તર્કશક્તિ ના તમે કીધું એ આધારે પ્રશ્ન પૂછવા જોઈએ. તો જેથી બાળકોને જીવનમાં પણ અમુક એ વસ્તુઓ કામ આવી શકે.
હા એ તો સાચી વાત છે, અને આપડી પણ આમ જવાબદારી છે. કે આપણે માત્ર ગુણ માટે નહી પણ જ્ઞાન માટે પણ આમ અભ્યાસ કરીએ, જો શીખવાનો હેતુ સ્પષ્ટ હશે તો પરીક્ષા માત્ર એક પડાવત બનશે. અંતિમ આમ લક્ષ્ય નઇ બને.
હ અને વિદ્યાર્થીઓને ફક્ત ગુણાંકનું મૂલ્યાંકન કરવું એ મારા હિસાબે તો યોગ્ય નથી. વિદ્યાર્થીઓના કૌશલ્ય અને વ્યક્તિત્વનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને પરીક્ષા તો આમ જીવનનો એક ભાગ છે આખું આમ જીવન નથી.
સાચી વાત છે જેણે બાળકો પરીક્ષાને અ ડરમાં પરીક્ષાના તણાવમાં આવીને ઘણા બધા ખોટા રસ્તા ઉપર ચડી જતા હોય છે તો એવું ના કરવું જોઈએ અને મા બાપે પણ પોતાના બાળકોને તમે કીધું એમ સમજાવવું જોઈએ કે પરીક્ષા એક આપણા જીવનનો ભાગ છે આખું જીવન નથી.
હા એ તો સાચી વાત છે.
હા.
અને પરીક્ષાઓ તો કેવું વિદ્યાર્થીઓમાં શિસ્ત નિયમિત અભ્યાસ છે સમય નું આયોજન છે અને જવા બદારી ની આમ ભાવના વિકસાવે છે એટલે પરીક્ષા તો જરૂરી છે. પણ તેની જે પદ્ધતિ છે એ વધુ વ્યવ ન્યાયી અને વિદ્યાર્થી કેન્દ્રિત હોવી જોઈએ.
પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ તો ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ સમયની જરૂરિયાત પ્રમાણે- - તેમાં સુધારા કરવાની જરૂર છે. કારણ કે એવી પરીક્ષા પદ્ધતિ હોવી જોઈએ કે જે માત્ર ગુણ નહીં- - પણ વિદ્યાર્થીની સમજ શક્તિ કૌશલ્ય અને સર્જનાત્મકતા- - અને સર્વાંગી વિકાસનું પણ મૂલ્યાંકન કરે- -
હા એ તો સાચી વાત છે એનાથી- - શિક્ષણ આપણું આમ વધુ અર્થપૂર્ણ અને ઉપયોગી પણ બની શકે છે.
હ અને આજકાલ હવે જે કોમ્પ્યુટર પરને એમ પરીક્ષાઓ લેવાય છે. એ પણ એક સારી બાબત છે એમ તો. કે પણ ઘણીવાર કોમ્પ્યુટર પર ને એના પર પરીક્ષા લેવાના કારણે- - કોઈક વાર એવી ભૂલ થઈ જતી હોય છે કોઈક વાર એવો ડિફોલ્ટ આવી જતો હોય છે. કે જેના કારણે સારા મા- - મેળવ મેળવવા મામાંગતો હોય એવા વિદ્યાર્થીઓને એટલું- - કોમ્પ્યુટર ના ફાવતું હોય તો એ એના કારણે એ સમયનું પૂરેપૂરું- - ઉપયોગ નથી કરી શકતો કે સમયનું એવું મેનેજમેન્ટ નથી કરી શકતો- -
હા એ તો સાચી વાત છે. અને શિક્ષણ નો તો આમ સાચો હેતુ સારા ગુણ નહી- - પરંતુ સારો માણસ અને સારો નાગરિક બનવાનો છે તેથી સમયની જરૂરિયાત પ્રમાણે પરીક્ષા પદ્ધતિ માં યોગ્ય સુધારા કરવા જરૂરી છે
હા સાચી વાત છે અને હા બોલો અને આજકાલ જે પેપર લીક થવાની સમસ્યાઓ ચાલી રહી છે કે નીટની પરીક્ષાનું હમણાં પેપર લેક થયું હતું તો એ બધી પરીક્ષાને લઈને આવું પાછું ના થાય આવી સમસ્યા તો એનું સરકારે કોઈક નિવારણ લાવવું જોઈએ અને કડક કાયદાઓ બનાવવા જોઈએ
હા એ તો સાચી વાત છે અને ગુણપત્રક વિદ્યાર્થીની ક્ષમતા ન એક આમ ભાગ બતાવે છે પણ એની જે સંપૂર્ણ વ્યક્તિત્વ છે એ નથી બતાવ
હા આ તો તમે ખૂબ જ સાચી વાત કીધી
હા વાંધો નહી સારું સારું ચલો હા